હલો
હાય
કેમ છો
ફાઈન, ફઇન, તમે કેમ છો?
બસ મજામાં
અચ્છા
શું કરો છો અત્યારે
અત્યારે બસ આ રૂમ ડેકોરેશન કરું છું થોડું ફેસ્ટિવલ આવે છે ને એટલે થોડું મુળ એટોમેટિકલી ક્રિએટિવ થઈ જાય.
હા, નાઈસ તમે ડેકોરેશનમાં બહુ ઇન્ટરેસ્ટેડ લાગો છો
હા, ઓનેસ્ટલી મને લાઈટ, કેન્ડલ્સ, અને સીડીગ સેટઅપ બહું ગમે હ
સેમ યાર સ્પેશલી નાઇટ માં લાઈટસ ઓન કરો તો, પછી જે કોઝી ફિલિંગ આવે તે નેક્સ લેવલ હોય
એકઝેકટલી વિન્ડોઝ પાસે ફેરી લાઈટસ હોય અને સોફ્ટ મ્યુઝિક ચાલુ હોય, પછી તો પરફેક્ટ વાઈબ બની જાય.
અને કોફી હોય, તો લાઈફ સેટ.
કોફી કમ્પલસરી છે હ.
ફેસ્ટિવલમાં તમને શું વધારે એક્સાઈટ કરે.
ઓનેસ્ટલી એટમોસફિયર છે, બધા હેપ્પી હોય માકે ડેકોરેટેડ હોય ઘરમાં સ રિલેેટીવસ આવે એ બધું મને બહુ ગમે.
બિલકુલ સેમ નોર્મલ ડેઝ કરતાં ફેસ્ટિવલ પોઝિટિવલી વધારે ફીલ થાય.
જ તમારા ઘરે તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ કે બધી.
હા યાર મમ્મી મમ્મી તો ઓલરેડી ક્લીનિંગ મિશીન પર છે.
એવરી ઇન્ડિન મોમ સ્ટોરી ઇન ફેસ્ટિવલસ હ.
સિરિયસલી આ કપબોર્ડ સાફ કર, આ સેલ્ફ ક્લીન કર, બસ ઓર્ડર જ આવે.
અને જો કામ ના કરો તો લેક્ચર ફ્રીમાં.
અનલિમિટેડ લેક્ચર પેકેજ છે.
એકઝેકટલી.
તમને ક્લીનિંગ ગમે છે.
સ્ટાર્ટિંગમાં બિલકુલ નહીં પણ ક્લીન થઈ જાય, પછી તો સેટિસ્ફેક્શન આવે છે.
ટ્રુ ફ્રેશ રૂમમાં ફેસ્ટિવલ લાઈટ્સ મસ્ત લાગે.
સેટ ને રૂમ એકદમ ફ્રેગનેસ હોય પછી, તો લક્ઝરી ફિલ આવે એકદમ.
એસ્થેટિક વાઇબ્સ.
થેન્ક યુ થેન્ક યુ.
તમને શોપિંગ ઓનલાઈન વધારે ગમે કે માર્કેટમાં જઈને.
માર્કેટમાં ફેસ્ટિવલ ટાઇમમાં માર્કેટની એનર્જી અલગ જ હોય.
એવરીવેર લાઈટ્સ, મ્યુઝિક, ક્રાઉડ, ફૂડ સ્ટોલ્સ,
અને બાર્ગેનિંગ કરતા પીપલ.
મોસ્ટ એન્ટરટેનિંગ પાર્ટ.
તમને વાઘે નહીં આવ આવડે કે.
થોડું ઘણું પણ મોસ્ટલી હું કન્ફ્યુઝ થઈ જાઉ.
હ તમે ઈઝીલી ટ્રેપ થઇ જાઓ એવું લાગત છો.
પોસિબલ છે.
હું તો ફૂલ બાર્ગેનિંગ કરી લોઉ.
ઇમપ્રેસિવ.
ફેસ્ટિવલ શોપિંગમાં શું લેવાનું વધારે ગમે તમને.
હમ ફસ્ટિવલ્સ ઓફ. સ્ંગમાં ડેફિનેટલી કુર્તો પહેરો ઇન્સ્ટન્ટલી ફેસ્ટિવલ લુક આવી જાય.
અચ્છા બોઈસ બ્લેક ખુર્તનમાં સારા લાગે વધારે.
નોટેડ. કેૅરફુલ્લી. તમને ટ્રેડિશનલ વેર ગમે.
બઉ સિમ્પલ એલિગેન્ટ આઉટફિટ બઉ.
મેચિંગ જ્વેલરી ફોટોઝ.
ઓબ્વિયસલી ફોટો વિદાઉટ ફેસ્ટિવલ ઇન્કમ્પ્લીટ છે મેં.
કેટલા ફોટોઝ લેવો છો જનરલી.
બવ બદા.
હવ એક્સપેક્ટેડ આન્સર.
હમ બસો ફોટોસ લેવા પડે મિનિમમ
અને એક પછી એક અપલોડ થઈ જાય શકે
એક્સાકલી
તમને રીલ્સ બનાવવાની ગમે
પણ ટમ્સ ફોમ બવ ઓવર એક્ટિંગ વાલા ક્રીમ ફિલ્મ પણ નહી
ચાલો થેન્ક ગોડ
તમે બનાવ
ટ્રાવેલિંગ ટાઈમ ના મોસ્ટલી સિનેમેટિક ક્લિપ્સ બનાવું
ઓ આઇટન વેબ્સ
થોડું થોડું શીખું છું
અચ્છા, ટ્રાવેલિંગ ની વાત નીકળે તો તમારું ફેવરેટ ડેસ્ટિનેશન કેવો છે
હમ મારો ફેવરેટ ડેસ્ટિનેશન બીચ, મોસ્ટલી ગમે સનસેટ જોઈને પીસફુલ ફીલ થાય
અચ્છા હ તો માઉન્ટેન્સ વધારે ગમેં
કોલ્ડ વેધર લવર
બિલકુલ પુડી, કોફી અને ફોમ, બેસ્ટ કોમ્બો છે
ઓકે મુવી વાયબ
એક્ઝેકલી
ફેસ્ટિવલ વેકેશનમાં ક્યારેક ફરવા ગયા છો?
હ અ એક વાર ફેમિલી સાથે હિલ્સ સ્ટેશન ગયા હતા બસ એના પછી તો નહી ગઈ
અચ્છા કેવું એક્સપિરિયન્સ હતું.
બાવ કોલ્ડ વેધર માં ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાની ફીલિંગ જ ક અલગ હોય.
લાઈટસ એન્ કોલ્ડ ટ્રીસ.
એકઝેકટલી નાઇ ટ્વૉક્સ પણ બહુ સારા લાગતો હતો.
તો ફોટો ક્લિક કરતો, જ રહું આવી જગ્યા પર.
ફોટોગ્રાફર મૂડોન હા.
હા એકદમ તમે પોઝ આપતા રેજો
ઓબવિયસલી.
તમને કેન્ડિટ ફોટો ગમે કે પ્રોપર પોઝ.
ને એવું ગમે.
કેન્ડીડ ની વાઈબ જ અલગ છે ને.
હા જયારે હસ્તો હોય ત્યારે એકદમ સારા ફોટોસ આવે એમ.
હમ એકચુલી એજ બેસ્ટ મેમરી એમાં જ
હા સાચ છે સાચ છે સાચ છે.
ફેસ્ટીવલમાં રિલેટિવ્સ આવે
હા યાર એકદમ બધા બઉુ લોકો આવી જ આઘું ઘર ભરાય જાઈ.
પછી તો ગોશિપ સ્ટાર્ટ થઈ જશે બધા વચ્ચે. અને કઝિન સાથે લેટ નાઈટ ટોક્સ બાર જવાનું.
એકદમ બેસ્ટ પાર્ટ છે તો.
ચાઇલ્ડહુડમાં ફેસ્ટિવલ કેટલા મેજિકલ લાગતા હતા.
સિરિયસલી નવા કપડા ફટાકડા ગિફ્ટ્સ બધું એકદમ એક્સઇટિંગ લાગતું એકદમ
અને વેકેશન નો એક્ટમેન્ટ પ્લેન.
હવે તો એક્સાઈટમેન્ટ છે એમાં રિસ્પોન્સિબટી પણ એવી રીતે બધી આવી ગઈ છે ને.
શું હવે કામ પર કરવું પડે.
પેલા બસ ર રહે ને એન્જોય કરવાનું.
આવી ગઈ.
હા એટલે એ ટાઈમ પર બધું સારું હતું.
હમ.
તમને ફાયર વક્સ ગમે કે હવે.
થોડા પણ હવે લાઈટ્સ અને ફેમિલી ટાઈમ વધારે ગમે.
સેમ નોઈસ કરતા પીસફુલ વાઇફ્સ વધારે
સોફ્ટ સોંગ અને લાઈવ સિનફ છે બહ થઇ ગયું.
હમ નાઈટમાં બાલ્કની માં બેઠા હોય લાઈટ્સ જોવાની મજા આવે, ફટાકડા જોવાની મજા
યસ, અને રેન્ડમ ક્લિક કન્વર્સેશન. તનસો એક.
એક એક્ઝેટલી!
તમને નાઈટ ડ્રાઈવસ ગમે?
બઉ, પણ સ્પેશયલી ફેસ્ટિવલ્સ લાઈટ હોય રોડ પર ત્યારે બધા રય ગમે.
હમ, વિન્ડો ઓપન હોય, સોફ્ટ મ્યુઝિક ચાલતું હોય, મજા આવી જાય.
અને કોફી સ્ટોપ તો એકદમ કમ્પલસરી છે, ત્યારે પણ.
કોફી વિધાઉટ નાઈટ ડ્રાઈવ તો ઈલિગલ થઈ ગયુંને.
ફાઈટ
કોલ્ડ કોફી કે હોટ કોફી?
કોલ્ડ ગમે મને વધારે માં વધારે.
અચ્છા. મને તો બંનેવ જ ગમે છે.
મેચોળા
હમ્મ,
તમને કુકિંગ કુકિંગ આવડે કે?
અ બેઝિક કુકિંગ આવડે. જીવી શકું છું. કુકિંગ પર ખાલી.
લાઈક મેગી?
મેગી, પાસ્તા, કોફી પ્રોફેશનલ લેવલ એકદમ.
ઓસ ઠસ.
તમે શું બનાવો છો?
ડેઝર્ટ મોસ્ટલી.
ઓ ડેન્જર ટેલેન્ટ છે, તમારે તો.
શાના માટે ટેન્શન?
સ્વીટનો સેલ્ફ કંટ્રોલ નથી રહેતોને, મને એટલે.
બરાબર.
ફેસ્ટિવલમાં કયા સ્વીટ ફેવરેટ છે, તમારા?
કાજુ કતરી હંમેશા માટે જ ફેવરેટ છે, મારી.
સેમ એક પીસ થી સાઠ થાય. પછી, ક્યારે બોક્સ પૂરું થઈ જાય ખબર જ ના
હમ્મ, બરાબર.
ઘૂઘરા પણ મસ્ત લાગે મને.
હા, જરા ગરમ હોય ત્યારે, હ.
સ
તમને મ્યુઝિક એવું ગમે કે?
હમ્મ, બઉ સ્પેશ્યયલી કામ ટ્રાવેલ વાઈબસ. કઈ મને તે ગમે સોફ્ટ. મ્યુઝિક ગમે.
અચ્છા લાઈક રેની વેધરમાં સોફ્ટ સોંગ બેસ્ટ
હમ્મ, એેસ. લોંગ ડ્રાઈવ સાથે તો પરફેક્ટ કોમ્બિનેશન લાગે.
હમ્મ, એ ટાઈમ પર ટાઈમ ક્યાં નીકળી જાય ખબર જ નહી પડે નહી.
યસ આજે પણ સેમ ફિલિંગ આવે છે.
અચ્છા. તો અત્યારે ઠીક છે ઠીક છે.
હમ આઈ થિંક વાઈફ સારી લાગતી છે. એટલે
મે બી
અચ્છા એક કો્ેશ્ચન?
હા પૂછો.
ફેસ્ટિવલમાં તમારી બેસ્ટ મેમરી કઈ છે.
ચાઇલ્ડહુડમાં જયારે કઝિન સાથે ટેરેસ પર બેઠા હોઈએ ને લાઈટસ જોઈએ ફટાક જોઈ એ વલી મુમેન્ટ એકદમ બેસ્ટ છે.
હા એ સારું લાગે કઝિન સાથે ચાઇલ્ડહુડ નું જે મજા હતું તે હવે તો મળે નહી.
હા એકદમ સ્પેશિયલ મેમરી બને છે, અ ત્યારે તો.
મને પણ ફેમિલી સાથે ડિનર અને હસવાનું મુમેન્ટ એ જ યાદ રહે.
એજ તો બધી રિયલ મુમેન્ટ છે બધી હેપીનેસ વા.
બિલકુલ બિલકુલ.
હ એકદમ જયારે ફેસ્ટિવલ હોય. ને ત્યારે એ લોકો બધાને જ ક્લોઝ લાવી દે ફેમિલી વાળા લોકોને જયારે બધા.
હા બધાનું બીજી છે. હમણાં થઈ ગયાને બધા જોબ પરને બધ બીઝી થઈ ગયા. એ ફેમિલી સાથે પ્રોપર ટાઈમ ફેસ્ટિવલ પર જ મળી શકે. ને હવે એટલે એ બેસ્ટ પાર્ટ લાગે બધાને.
હા ત્યારે જ એ લોકો ફોન સાઈડમાં રાખી દેવાનો અને મસ્ત લોકો વા
હા એકચ્યુઅલ કનવર્સેશન તો ત્યારે જ ચાલુ થાય ને.
હા એકદમ!
હમ પણ મજા આવી આજે વાત કરીને.
સેમ હિયર હ!
અને ટોપિક પર એન્ડલેસ છે ફેસ્ટિવલનો.
હા ફૂરથી સ્ટાર્ટ કરીને લાઈવ સુધી આવી ગયા બસ.
હા હા એક્ઝાક્ટલી.
હા! તો તમારે ડેકોરેશન એવું થઈ ગયું.
ના ના થોડુંક બાકી છે, ચાલે છે, લાઈટ. વું હજુ તો બધી નીક ગાયડી છે બાર હવે લગાવશું બધી.
અચ્છા મારું ડેકોરેશન હવે અડધું જ રહી ગયું છે. તો હું ફટાફટ હવે ડેકોરેશન ખતમ કરું.
અચ્છા ઓકે ઓકે કરો ‌કરો.
હાં હાં મળીએ મળીએ આપણે
ઓકે બાય.